હલોો.
કેન્ છો.
મજામાં તમે.
બસ મજામાં શું ચાલે?
કઈ નહી જો અમે બધા ફ્રેન્ડ સર્કલ મળીને એવું આ વખતે વિચારી રહ્યા છીએ કે દર વર્ષે તો અલગ અલગ ટ્રીપ પર જતા હોય તો આ વખતે ક્યાં જાવ તો બધા મળીને એવું નક્કી કરી રહ્યા છીએ કે આ વખતે તે કોઈ એક સારા મેળામાં જઈ તો તમે કોઈ દિવસ મેળામાં ગયા છો.
હા હું પણ એક ગઈ હતી મેળામાં. ઓલા વખતે છે ને અમે પણ દરેક મિત્રો મળીને પ્લાન બનાવ્યો હતો કે સાથે મેળામાં જઈને એક સ્થાને છે ને પ્રખ્યાત મેળો થાય છે. એટલે અમે ત્યાં ગયા તા.
હા તો તમે તે મેળામાં ગયા ત તો તે મેળો કઈ રીતના તમે નીકળાતા શું તમે બધું આયોજન કર્યું હતું.
અમે તો છે ને એક બે અઢી કલાકનો રસ્તો હતો અમે તો નીકળ્યા ત બધા સાથે એક કાર લઈને ગયા તા છ સાત હતા એટલે એટલા બધા વધારે જો કે નહોતા ગયા ઈ રીતે ફ્રેન્ડ સર્કલ ગયા ત અને ઈ મેળાની છે ને પરંપરા છે ઈ અઢીસો વર્ષ જેવું છે કે ત્યારથી મેળોનુંું ઉજવવાનું માનવા મા આવે છે.
તે મહિનામાં શું શું હોય છે.
ત્યાં મેળામાં છે ને રંગબેરંગી છતરીઓ જોવાવામાં મળે અ્યાંના યુવાનો છે ને એ મેળામાં ફરતા હોય છતરીઓ લઈને. કેમ કે
તે ઓલી છતઓ ને જે સજાવટ કરેલી હોય કળાઈ વાળ હોય પ્રસિદ્ધ મેળામાં હોય છે.
હા હા તેજ છતરીઓ ઉપર છે ને મોર હોય અને આખી છે ને કઢાઈ વાળી હોય એ બહુ મસ્ત છતરી હોય આપણને જોતા જે એમ થાય કે ઓહ હો આવી છતરી તો મેં ક્યાંય નથી જોઈ એવી છતરીઓ તે લઈને ઘણાના હાથમાં છતરીઓ હોય છે અને ઈ છે ને એના જીવનસા
હલો. હલો.
હા બોલો
અવાજ ન તો આવ એમ બહ એમ કઉ શું કે તે તે ગરબામાં તે મેળામાં રાસ ગરબાને એવું બધું હોય છે
હા ત્યાં તમે છે ને સવારમાં પોહોચી જઓ ને એટલે ત્યાં પેલા તો જોકે ત્રણ કુંડ આવેલા છે ઈ મેળામાં અને યાં છે ને ત્રિનેશ્વર મહાદેવનું મંદિર છે અને એની એવી પરંપરા છે કે મહાભારત થી જો એવી ઈ લોકવાયકાા છે કે દ્રૌપદી નો જો સ્વયં ની આંખ છે ને મહાદેવને અર્પણ કરેલી છે એટલે બે આંખ તો ઓલરેડી હતી એટલે ત્રીજી આંખ ચડાવેલી છે ને એટલે એને ત્રિનેશ્વર મહાદેવ તરીકે એને ઓળખવામાં આવે છે અને અહ્ય ત્રણ કુંડ આવેલા છે અને ઈ કુંડની હે ને અલગ અલગ રીતે અયાં નાહવામાં આવે અને એવી અલગ અલગ એની પરંપરાઓ છે એટલે મા બમણી સંખ્યામાં ઉમટી આવે છે.
તો ત્યાં તો શું બધા વસ્તુ પણ મળતી હશે ને આપડે જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુ લેવી હોય તો
હા, અહિયાં વસ્તુ પણ મળે છે આ મેળો છે ને રાજ્ય સરકાર હોય ને એના મંત્રીઓ પણ ત્યાં અમુક અમુક જગ્યાએ ઉપસ્થિત હોય ત્યાં ઊંટ અને ઘોડાને પશુની પણ શભ શોભાયાત્રા કરવામાં આવે અને ઈ લોકોની છે ને અમુક અમુક રેસ હોય ઊંટ માટેની, પછી ઘોડા માટેની, ઘોડા માટેની તો ફરજિયાત ત્યાં ઓલમ્પિક યોજાય છે અને અ્યાં ઘરાણામાં તો જોકે હસ્ત કલા ના ઘરેણા હોય, પછી સ્થાનિક ત્યાંનુ જે સ્થાનિક એરિયો છે ને તો ત્યાં શું પ્રખ્યાત છે, એ એવા બધા ત્યાં ઘરેણા મળે પછી, શણગાર મળે બધા પછી અહીં અમુક અમુક ઘણી બધી રાઈડ શું છે જે ઈ બધું પણ ત્યાં જોવા મળે છે
ત્યાં કયા પ્રકારની રાઈટ હોય તેમાં નાના બાળકો બેસી શકે કે મોટા બેસી શકે કે બાળકોની ઉમર મળ હોય
અ એવું નથી નાના બાળકો માટે છે, અને મોટા બાળકો માટે છે, અમે તો ત્યાં છે ને અ મોટું ચકડોર માં પણ બેઠા હતા, ઈ ચકડોર ઉપરથી મોટું સૌથી મોટું ચકડોર હતું ને એમાં અમે બધા મિત્રો બેઠા હતા અ એમાં બહુ મજા આવતી હતી આમ ઉપર જાતું તું, પછી આમ નીચે જઈએ ને તો પેટમાં એક જાતનો સેડો પડે એટલે આમ અલ બીકય લાગે જો કે એવું નથી પણ ઈ એક મોટું એવું ચગડોળ હતું પછી બીજી પણ ઘણી બધી રાઈડ્સ ત્યાં જોવા મળે છે, પછી ટોરા ટોરામાંય બેઠા તા ટોરા ટોરામાં છે ને આ બ્રેક ડન્સ જેવી હોય એ ગોળ હે ને ફરે, પછી આખું હ ને હવામાં આમચ ઉઊંચકાય ગોળ રાઉન્ડ ગયું પછી આમ નીચે આવે એટલે એને ઈ ટોરા ટોરા, કહેવાય તમારે હું બીજી, બીજી રાઈડનું પણ જાણવું છે
હા, એટલે કઈ પ્રમાણે કેટલી રાઈડ હે તો એ પ્રમાણે આપણને ખબર પડે ને કઈ સૌથી સારી રાઈડ હે કેમાં બેસું કેમાં ના બેસવું
ઓકે તો હું પણ જો ડ્રેગન ટ્રેનમાં પણ અમે બેઠા તા એમાં ઈ છે ને ઈયળકારની હોય ઈ ગોળાકાર ટ્રેન હોય નીચેથી ઉપર જાય એક એવી પણ આવે છે પછી, કપ એન્ડ સોસર પણ હોય મોટા કપ રકાબી હોય ને એના જેવી, એમાં બેસવાનું હોય પછી ત્યાં બમ્પિંગ કાર પણ હતી, તમે જોય છે બમ્પિંગ કાર
હા મેં જોઈ એક વખત અમે બહાર ફરવા ગયા હતા ને તો એ જગ્યા પર હતી તો તે બેઠા પણ હતા, એ સારું રવ પણ જો આપણને ફાવે તો કઈ વાંધો ના આવે મ બસ આરામથીને આપણે રાઈડમાં બેસી શકે
અ અમને તો બહુ મજા આઈવી ઈ છે ને ઈ બમ્પિંગ કાર ઈ ખુલ્લા મેદાનમાં જ હોય પછી એને આપણે આપડી રીતે ચલાવવાની હોય મિત્રો સાથે હતા એટલે ઈ અમે સાત જણા એ અમે અમે જ બધા હતા એક બીજા પછી એના આમમ અથડાાયને સુરક્ષિત રીતે અથડાય પણ આવે મજા આવી બમ્પિંગ કારમાં બેસવાની પછી તમે બ્રેક ડાન્સ માં બેઠા છો?
હા બ્રેકન્સમાં અમે ચાર પાંચ વ્યક્તિ બેલા તેમાં સોંગ વાગતું હોય અને ગોળ આકાર ફરતું હોય પણ એ અમે બાર પ્રવાસ માં ગયા હતા ને એ વખતે બેઠેલા હતા. ઘણો ટાઈમ થયો. એ અનુભવ સારો હતો. એના પછી મેળામાં આપડે એના પછી મેળામાં આપડે કોઈ રમકડા લેવા હોય નાના બાળકો માટે તો એવું મળી રહેશે ત્યાં?
અ રમકડા તો ઠીક છે પણ અહીંયા નાના બાળકોને જો તમે રાઈટ ની વાત કરતા હતા ને નાના બાળકો. માટે તો અહં છે ને નાની ચકડોર હોય એમાં ઘોડા ઘોડા હોય, પછી કાર હોય. અ એવી રીતે ફાઈબર વાળી નાની નાની ગાડી હોય પછી બાળકોને માટે તો છે ને મોતનો કુવો હોય મેળામાં એમાં જો કે ઈ કોઈ બેસવાનું ન હોય તો ખાલી જોવાનું જ હોય ઈ ઈ છે ને મેળાનું ખૂબ મોટું આકર્ષણ. જે એમાં અલગ અલગ ડ્રાઈવર હોય કાર હકલતા હોય પછી બાઈક હકાલતા હોય એ રીતે એને જોવાની બહુ મજા આવે એમ જો તમે બાળકોને લઈને જાઓ. તો
એમાં નાના બાળકોને પણ જાવા મળે
હા હા અલાઉટ છે તેમાં લઈ જવા દેએ છે પાંચ વરષથી મોટા હોય ને
એના સિવાય મેળામાં
વા દએ પાંચ વર્ષથી મોટા હોવા જોઈએ એમ સાલ એટલી છે એમ એમ
ઠીક
અને તમે રમકડાનું કેતા હતા ને
હા હા રમકડા નું કેતા તા કે મેળામાં શું શું હોય રમકડા રમકડા
હા રમકડા તો ત્યાં પુષ્કળ મળી જાય છે કાર ને પ્લેન ને એ બધું હોય છે, મોટું ટેડી ને એવું બધું તો જોવા મળે છે, સાયકલ હોય, બાઈક હોય. પછી અલગ અલગ તમારે જે લેવું હોય એમ એવી રીતે અહીંયા ઘણું બધું હોય છે એમ
એના પછી આપણે મેળામાં ખાવાની વસ્તુ લેવી હોય તો શું બધું સ્ટોર મળી રે ત્યાં જે જીવન જરૂરી વસ્તુ ખાવા માટે પીવા માટે આપણે જોતી હોય તે
હા ત્યાં તો બહુ જોરદાર વસ્તુ હતી અમે ત્યાં ગયા ત ને અમે તો ત્યાં છે ને હતા અમે ત્યાંના ઢોકળા ખાધા, પછી ત્યાંના પેંડા બહ વખણાય.
અચ્છા માવ વાળા પેંડા હશે ને? કઈ વાંધો નહી. તમારે આ વખતે જો અમારી સાથે મેળામાં આવવું હોય તો અમને જાણ કરજો તો આપડે બધા સાથે મેળામાં જશું
ઓકે ઓકે